હેલો
હેલો કેમ છો
ચારે
નમસ્કાર અવાજ આવે છે મારો
હ ભીજને
હમ આજે આપણે સ્વિઝરલેન્ડમાં મુસાફરી વિશે વાત કરીશું
ઓહ સરસ સરસ
હમ આજે આપણેે સ્વિઝરલેન્ડમાં મુસાફરી વિષય વિષય વાત કરી છે
હા આ ખુબ જ રસપ્રદ વિષય છે.
સ્વિટ્ઝરલેન્ડ યુરોપનો એક સુંદર દેશ છે.
હા આ દિવસ તેના પર્વતો નદીઓ અને સરોવરો માટે જાણી હતું
ઘણા લોકો દર વર્ષે ત્યાં ફરવા જાય છે.
હા અને ત્યાંનું વાતાવરણ મોટા ભાગે શાંત અને સ્વ સ્વચ્છ હોય છે.
સ્વિઝરલેન્ડમાં ઘણા લોકો પર્વત ઘણા મોટા પર્વતો આવેલા છે.
હમ તો જોવા ખુબ જ સુંદર લાગે છે.
ત્યાની કુદરતી સન દૃશ્યો લોકોને આકર્ષે છે.
હા અને ગુજરાતની સુંદરતા દરેક જગ્યાએ જોવા મળે છે.
તેમમ ઘણી સુંદર નદીઓ પણ વહે છે.
હા અને સરોવરનું પાણી ખૂબ જ ચોખ્ખું હોય છે.
ઘણા લોકો હોડી માં ફરવાનો આનંદ લે છે.
હા અને કેટલાક લોકો કિનારે બેસીને દ્રશ્યની નિહાળી છે.
સ્વિઝરલેન્ડમાં રેલવે વ્યવસ્થા ખૂબ સારી છે.
ઓ અને ત્યાં ટ્રેન પણ સમયસર ચાલવા માટે જાણીતી છે.
ટ્રેન માંથી પર્વતો અને ખીણો ના દ્રશ્યો જોઈ શકાય છે.
આવી મુસાફરી યાદ બની શકે છે.
ત્યાંના રસ્તાઓ પણ સ્વચ્છ અને વ્યવસ્થિત હોય છે.
હા અને મુસાફરોને એક જગ્યા થી બીજી જગ્યાએ જવામાં સરળતા રહે છે.
તેના શહેરો પણ ઘણા સુંદર હોય છે.
ઓ અને દરેક શહેરની પોતાની અલગ કઈક અલગ જ હોય છે.
ત્યાંના ઘરો પણ સુંદર રચના વાળા હોય છે.
હા અને રંગબેરંગી મકાનો દ્રશ્યને વધુ સુંદર બનાવી છે.
ઘણા બગીચાઓ પણ જોવા મળે છે.
અને ત્યાં વિવિધ રંગોના ફૂલો બગીચાને આકર્ષક બનાવે છે.
વૃક્ષો અને હરિયાળી મનને શાંતિ આપે છે.
ઓ અને ઘણા લોકો ઓ કુદરાત નો આનંદ લેવા બહાર નીકળી છે.
સ્વ્ઝરલેન્ડની હવા તાજી અને સ્વચ્છ હોય છે.
ઓ આ કારણે મુસાફરીનોો અનુભવ બહુ જ સારો બને
સ્ઝરલેન્ડમાં ઘણા પુલ પણ છે
હા અને કેટલાક પુલ ઘણા જૂના અને અટ શીખ છેી હલો.
સ્વિઝરલેન્ડમાં ઘણા પુલ પણ છે.
હા ત્યાં કેટલાક પોલ ઘણા જૂના અને ઐતિહાસિક-
ત્યાંના ગામડાઓ પણ ખુબ સુંદર હોય છે.
અને નાના ગામડાઓમાં શાંતિનો માહોલ હોય છે
પર્વતો વચ્ચે આના ગામડાઓ અલક જ સુંદર લાગે છે
હા અને કુદરતી સૌંદર્ય દરેક તરફ જોવા મળે છે
શિયાળામાં ત્યાં ઘણો ભરો પડે છે
હા અને બરફ થી ઢંકેલી જમીન ખુબ જ સુંદર લાગી જી.
ઉનાળામાં હરિયાળી વધી જાય છે
હા અને આ ઋતુમાં પણ દ્રશ્ય મનો મનમોહક હોય છે
મુસાફરી દરની ઘણી નવી જગ્યાઓ જોવા મળે છે
ઓહ અને દરેક જગ્યાની પોતાની ખાસિયત હોય છે
ત્યાં જૂના કિલ્લાઓ પણ જોવા મળે
ઐતિહાસિક ઈમારતો લોકોનું ધ્યાન ખેંચે છે
તેના સંગ્રહાલયો પણ જાણીતા છે
ઓ અને ત્યાં ઈતિહાસ અને સંસ્કૃતિ વિશે માહિતી મળી સકે છે
હ મુસાફરીથી ઘણું શીખવા મળે છે
સાચી વાત છે નવા દેશ વિશે સમજણ વધે છે
કુદરતનું સંરક્ષણ કરવું પણ જરૂરી છે
અને અત્યારે તો સ્વચ્છતા જાળવવી દરેકની જવાબદારી છે
પ્રવાસ દરમિયાન નિયમોનું પાલન કરવું જોઈએ
અને જાહેર જગ્યાઓએ ને પણ સ્વચ્છ રાખવી જરૂરી છે
મુસાફરીથી વિવિધ દ્રશ્યો જોવાની તક મળે છે
હા અને આ અનુભવ લોકોને જ ખુશ કરે છે
સીઝર લઇન ની સુંદરતા દરિયા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે
હ અને ઘણા લોકો આ દેશ વિશે વાંચતા અને જાણતા હોય પછી
હવે સ્વઝરલેન્ડમાં મુસાફરીશે વધુ વાત કરીએ આપડે
હા જરૂર ને આ કેસની ઘણી બીજી ખાસ વાતો પણ છે
ત્યાં ઘની કુંડી ચીણો જોવા મળે છે
ઓ અને ખીઓ માંથી વહેતા નાના ઝરણા દ્રશ્યને વધુ સુંદર બનાવે છે.
પાણી એકદમ ચોખ્ખું આવશે.
અને કુજરાત ની સુંદરતા દરેક ઋતુમાં અલગ જ લાગે છે.
સવારના સમયે પર્વતો પર સૂર્યનો પ્રકાશ ખૂબ સુંદર લાગે છે.
અને સાંજીે આકાશ ના રંગો દ્રશ્યને આકર્ષક બનાવી છે.
સ્વિઝરલેન્ડના રસ્તાઓ સારી રીતે બનાવેલા હોય છે.
બહ સારું કેહેવાય મુસાફરોને મુસાફરી કરવામાં ઘણી સરળતા રહી છે.
એ ના કેટલાક રસ્તાઓ પર્વતો વચ્ચેથી પસાર થાય છે.
અને આવા રસ્તાઓ પર કુદરતનો આનંદ લઈ શકાય છે.
ત્યાં લાંબી સુરંગો પણ આવેલી છે.
અને સુરંગોથી મુસાફરી ઝડપી અને સુરક્ષિત બને છે.
ત્યાં પર્વત ઉપર જવા માટે ખાસ વાહનો પણ હોય છે.
અને ઉપરથી નીચેનું દ્રશ્ય ખુબ જ સુંદર દેખાય. પી જી
તેના બગીચાઓની સારી રીતે દેખરેખ રાખવામાં આવે છે.
વિવિધ પ્રકારના વૃક્ષો અને ફૂલો પણ જોવા મળે છે.
સરોવરોની આસપાસ ચાલવા માટે રસ્તાઓ હોય છે.
લોકો શાંતિ થી ફરવા નીકળે છે.
સ્વઝરલેન્ડ સ્વચ્છતા માટે પણ જાણીતું જ છે.
જાહેર જગ્યાઓ ખૂબ ચોખ્ખી રાખવામાં આવે છે.
કચરો યોગ્ય જગ્યાએ નાખાવો જોઈએ.
કુદરત નુ રક્ષણ કરવું ખુબ જ જરૂરી છે.
ત્યાંના મુસાફરીના સાધનો પણ વ્યવસ્થિત હોય છે.
રેલવે રસ્તા અને અન્ય સુવિધાઓ પ્રવાસ સરળ બને છે.
મુસાફરી માટે યોગ્ય આયોજન કરવું જોઈએ.
સાચી વાત છે યોગ્ય માહિતી સાથે મુસાફરી વધુ સારી બની છે.
પર્વતીય વિસ્તારોમાં સાવધાની રાખવી જોઈએ.
અને ભા આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
મુસાફરીથી ભૂગોળ વિશે વધુ જ્ઞાન મળે છે.
અને પર્વતો ખીણો નદીઓ અને સરોવરો વિશેષ સમજણ વધે છે.
કુદરત સાથે સમય પસાર કરવો આનંદદાયક હોય છે.
અમારી બિલકુલ સાચી વાત છે. શાંત વાતાવરણ મનને તાજગી આપે છે.
સ્વિત્ઝરલેન્ડમાં મુસાફરી એક યાદગાર અનુભવ બની શકે છે.
સાચી વાત છે તમે નિયમોનુ પાલન કરો.
હેલો તમે નિયમો ન પાલન કરો. તો બધી જ તમારી મુસાફરી એકદમ સરળ બને છે,
હમ્મ મુસાફરીથી ભૂગોળ વિશે વધુ જ્ઞાન મળે છે.
સાચી વાત છે, પર્વતો ખીણો ન દ્યો આપણને ખુબ જ ગમે છે, એટલે એની સમજણ આપણને ખૂબ વધી છે.
હમ્મ કુદરત સાથે સમય પસાર કરવો આનંદદાયક લાગે છે.
મને તો બહુ જ ગમે છે. કુદરત સાથે ઠંડો પવન આવતો હોય, શાંત વાતાવરણ હોય આપણા શરીર અને મનથી એકદમ તાજગી આપે છે.
હમ્મ હ રેલવે રસ્તા અને અન્ય સુવિધાઓથી પ્રવાસ સરળ બને છે,
સાચી વાત છે, એટલે તો આપડણે નિયમોનું પાલન કરવાનું કે આપડો એકદમ પ્રવાસ શાંતિથી સરળ બની છે,
કચરો યોગ્ય જગ્યાએ નાખવો જોઈએ,
સાચી વાત છે,
સારું થાર ચાલો આપડે તો સ્વઝલેન્ડ સ્વઝરલેન્ડ વિશે બહુ સારી સારી વાતો કરી, હવે આપણે ફરી બીજા કોઈ ટોપિક ઉપર વાત કરીશું. બીજા કોઈ વિષય પર વાત કરીશ.
ચોક્કસ ચોક્કસ